તો
શું કરો તમે?
કઈ ના હું તો એમ જ બેસેલી હતી તમે શું કરું?
હા હું પણ બેસે હતી ને એક વિચારતી હતી કઈક
હા સારું શું વિચારતા હતાં તમે?
એ એ જ આજે સાંજે છે ને મારા ફ્રેન્ડ જન્મ જન્મદિવસ છે ને તો એજ વિચારતી હતી કે બધા ફ્રેન્ડ લોકો જશે તો હું પહેરું શું નહી પહેરું, કેવા વાળ કરું? કેવા વાળની કરું. સમજવી પડતી હતી.
અચ્છા, જન્મદિવસ છે તો મારા તરફથી હવે શુભેચ્છા.
હા હા, સારું સારું, તમારી તરફથી પણને શુભેચ્છા આપી દેવા.
સારું, તો તમે એમ એક કામ કરો ને એકદમ, જેમ કંઈ જગ્યા પર જાનું છો તે કહી દઉ હું તમને, તમારું કેવું, તમે પહેરવેશ છે તે કહી દઈશ.
હા હા, અમે લોકો પહેલા છે ને તીથલ જાશું.
ક
તિથલ કીધું. કેક કટ કરવા માટે.
બીચ પર જવાના છો?
હ હા, બીચ પર.
હા, સો બીચ પર તો આમ કેવા પણ કપડાં ચાલે જેમ કે ફ્રોક થઈ ગયું. પછી જીન્સ શેટ થઇ ગઈ.
હા, એજ હું વિચારતી હતી. હું રેડ કલરની ટી-શર્ટ પહેરુ તો. જે મારા પાસે લાલ રંગની ટી-શર્ટ છે એ પીલી ચમકી વાળી. એજ પહેરું ને?
હા, એજ પહેરો.
હા.
હા, પછી એના એમના એના ની એમ જીન્સ કે બેગી પણ પહેરી શકો, બ્લેક પણ ચાલશે, કાળા કલર ની પણ ચાલશે.
અચ્છા, હા, મારે. કાળા કલર ની જીન્સ છે, પણ જરા કલર ઉળકેલું છે એનું.
અચ્છા, એવું છે તો બીજું લઈ લો ને. એક જ જીન્સ છે કે તમારા પાસે?
હા, કાળા રંગની તો આ એક જ છે. બીજી કલર મેં કાળા રંગ ન વધારે લેવું નહીં ને? મારી પાસે બ્લુ કલર ની છે.
હા, તો એમ ડાર્ક બ્લુ પણ ચાલશે, તેના સાથે અને લાાઈટમાં પણ ચાલશે. વધારે લાઈટ ન હોવો જો પણ લાાઈટમાં પણ ચાલી જશે એ તેના સાથે એમ શૂટ થશે. તો તમે તે પહેરીને જઈ શકો છો, એમ સારું જ લાગશે.
હા, હા, સારું તો.
વાળ ન શું કરશો?
એ તો નહીં ખબર એ તો મેં તમને પૂછું વાળ.
તો તમે શું વિચાર્યું છે વાર તમે? કેવી રીતે કરીને જશો? ત્યાં જન્મ દિવસ પર
એમ તો મે પોની કરવાનું ચરતી હતી
અચ્છા હા તો એ પણ ચાલશે એમ કઈ પોની હાફ પોની મિડલ પોની કે એકદમ નીચે વાળી
નોર્મલ પા અ બીચની પાટી એમ બીચ ન સેઠો પાડીને પછી પોની
હા તો ચાલશે એ પણ એમ ઓપન હેર પણ ચાલશે પછી વાળમાં એમ પોની કરે તેના પહેલા એમ વાળમા આગળથી હારુ આગળથી વાળ ડિઝઇન કરે તે પણ ચાલી જશે તો એમ સારું લાગશે.
હ મારા પાહે એક નાની નાની પીન છે અને મારા વાળ છે ને જ્યા કટમાં છે કાપેલા છે તો ત્યાં અમે પીન મારી લેવા તો કેવું લાગશે.
હા સરસ જ લાગશે પેલું રબડ વાળું પણ સરસ લાગશે પછી નાના નાના બક્કલ્સ આવે ને તે પણ સરસ લાગશે.
હા હા પણ એવો હા એજ પણ એવોની થઈ જાય કે બધાથી વધારે હું જ રેડી થઈને ચાલી ગય અને કોઈ તૈયાર થઈને ની આવે
હા તે પણ વાત છે કે આપણે કોઈ જેની જન્મદિવસ તેને એમ તેને તેના કરતા વધારે રેડી ના થવું જોઈએ તૈયાર ના થવું જોઈએ કારણ કે પછી એમને પણ ખોટું લાગી શકે કે બ્ડે મારી અને તૈયાર થય ને આ મેડમ આવે
હા એજ ને અને પછી એ તો છોડ પછી બાકી બધા બી વિચારશે ને આ કેટલી રેડી થઈને આવી કે અને અમે બધા જો ને કેવા નોર્મલ આવ પણ પછી એવું નહી થાય કે લો રેડી થઈને આવે ને મેં નોર્મલમાં ચાલી જા ઓ
હા એ પણ છે.
એમ અ જરાક છે ને ગૂચવાડમાં છુ શું કરું ને શું ની
હા સારું
તો તમે મને જરાદ કઈ કો ને હું કરું
અ તો તમે એમ નોર્મલ જ પોની વાળો ને સિમ્પલમાં રેડી થઈને જાઓ તો પણ સારું જ લાગશે
હા ને હું પણ એ જ વિચારું અને હું શું કેવું અમે લોકો પછી ખાવા જશુ તમે ત્યાં શું શું ખાાવ એટલે અમે ગજાનન માં જવાના છે તો તમને તો ત્યા ખબર છે ને શું સારું મળે ને
હા જો તમને ચાાઈનીઝ ફૂડ મા જોઈ તો તમે પનીર ચીલી પનીર સિક્સી ફાઈ પછી બટાકા પાસેઠ એ બધું મંગાવી શકો છો.
અચ્છા હા
પછી હા એને બટાકા પાસેઠ જ કેહેવાય ને એમ ગુજરાતીમાં તો
હા ઈ પણ છે.
હા પછી બીજું તો તમે એમ મૈસુર મસાલા ઢોસા મંગાવી શકો છો પછી તેમાં ચીઝ ઓપ્શન પણ આવે છે અ પછી મસાલા ઢોસા આવે છે એમાં પણ
તમને પ્રાઇસ ખબર ત્યાંની
હા એકસો પચીસ નું હોય મૈસૂર મસાલા ઢોસા અને ચીઝ વાળું આઈ આય થીક આઈ થિંક ચીઝ વાડુ જ એક સ પ ચીસ નુ હોય છે ચીઝ વગ નુ અ એકસો વીસ સુધી આવી શકે હા કઈ ની તો તમને કીધું ને તેમ જ મૈસુર મસાલા મંગાવી શકો છો. મસાલા પણ મંગાવી સકો છો. હલો. હાલ સુઈ જાત ને મસા ડઢોસા પણ અંગાવી શકેત
અચ્છા હા અને ચાય તા છાસ મળે.
હા છાશ મળે ને પુરા હ એમ ગ્લાસ જ મળે દસ કે વીસ રૂપિયા ન હોય છે. પણ તમે મસાલા ઢોસ સાથે ચા અ છાસ કેવી રીતે પીશું કેવું લાગશે અજીબ ના લાગે.
ના ના એતો હું લાસ્ટમાં છાસ મંગાવીને પીસ.
અચ્છા એમ તો છસ તો બધા એમ ખાસ કરીને લોકો જયારે થાળી મંગાવે છે ને ત્યારે લોકો લે છે. મસાલા ડોસા સાથે છાસ પી શકાય એવું કઈ નથી કે ના પી શકાય પણ પહેલા ઢસા ખાઈ લો પછી પી અને ત્યાં પાઉભાજી પણ મસ્ત લાગે છે.
પેલા તો હું કેક ખાઈશ પછી ઢોસા.
હા પેલા તો કેક કટ કરશો તમે કઈ ગિફ્ટ એટલે કઈક જન્મદિવસ માટે ઉપહાર લઇ જવાના છો?
ના ના ના.
અચ્છા તો એમ જ.
હા એટલે વિચાર તમે સજેસ્ટ કરીને હું ગિફ્ટ લઈ જાઉ ઉપહાર
કઈ ના લઈ જાવ કારણ કે આપણને શું ખબર શું કોઈને ગમે છે લિફાફું આપી દેવાના પૈસાન.
હા એ ને પણ પૈસા આપવામાં થોડાક અજીબ લાગે કોઈને કેમ કે લોકો પોતે એમ અ કમાતો હોયને હું કમાવ હી ને હમણાં એટલું તો હું પૈસા આપીશ તો
પૂછો ને તેમને જે વસ્તુ જોઈએ તે લઈ શકે છે આપણે જે આપીએ તે ના ગમે તો એનો શું ફાયદો.
હા નહી એ પણ છે એમ તો અમે લોકો કેક તો લઈ જતા છે.
હા પણ બર્ડે જો જન્મ દિવસ છે. જન્મદિવસ છે તો કેક તો ઓબ્વિયસલી લાવું જ પડે છે. તો તે ગિફ્ટમાં ના ગણાય ને.
ઓહ અચ્છા.
હા તો એ બધું જવા દો તમે છે ને અ ઢોસા ખાજો ચા એના સાથે પાઉભાજી વાળી ઓપ્શન પણ મસ્ત લાગે છે ત્યાંની પાઉભાજી એ સો રૂપિયા સુધી તો આવી જ જશે બે. એક પાઉસ સાથે બે પાઉ સાચે.
અને મસ્ત પણ લાગશે.
હા અને એ તમે એ સીમાં ન ખસું નને જેમ કે ગચેળમાં ખાશે ને તો ચાર પાઉ એકસો દસ કેટલામાં પડશે તમને ભાજી સાથે.
અચ્છા હા પણ અમ તો લાગતું આલોક કોઈ સી માંચ જહે.
હા તો પણ બે પાઉ તો આવી જ જશે સો રૂપિયામાં.
હા એજ અને મસ્ત ખાવામાં તા છે
એટલે વધારે ના પાાવ જોઈ તો ને તો પાંચ રૂપિયા ન તો મળે છે પાંચ નો એક પાવ બટર વાળો પાવ જોઈ તો દસ નો હોય છે
અચ્છા હા હું શું કેવું ત તમે પણ આવો ની મારી સાથે મજા આવશે
હું આવીશ પાકું આવીશ હવે તો હું આવીશ તમે કહી દીધું તો બસ હું આવીશ જ હવે ના ના પાડતા પછી
હા સારું
હા તમને કસમ છે હું તો આવીશ
હા સારું ચો
હા કારણ કે છે મને એમ એક સાઈડ એમ કહી શકે કે ગજાનનમાં તો મને એમ ખબર છે કે શું શું મળે છે કેટલા પ્રાઇઝની મળે છેમ કે અમે તો ત્યાં જ જઈએ વધારે કરીને ત્યાં જ એમ સસ્તું અને સારું મળે છે
અચ્છા તમેે કોણ
સુું
એટલે અમે તો ત્યાં જ જઈ એટલે કોણ કોણ ચૌ તમે લોકો કેમ
હા એ તો અમારા ફ્રેન્ડ લોકો બધા જાય ને તમને ખબર એમ
અચ્છા હા સારું અને બીજું તો કઈ ની બસ એને ચપ પણ મા તો નોર્મલ ચપ્પલ પીર
અને તમે કોઈ પણ ચપલા પહેરી જાવ ને તેમાં શું ફરક પડશે કોણ નીચે જોવશે તમને
એ પણ છે.
હમ્મ હવે રાત નો ટાઈમ છે પગ કા દેખાશે એમ પણ.
હા ને એ પણ છે. હું ભૂલી જ ગેલી -
હા એજ તો અને મેં શું કવ કે હમણાં બીજું તો ઢોસા માટે બેન બેને બેંગલુરુ પણ છે. પણ તે તો બહુ જ મોઘુ છે, એકસો ચાલીસ નો ડોસ. આવે એમ તો સરસ છે, કેમકે તે પર ઘી નાખે છે. તો પણ તમે ના ખાતા. તમારું વજન વધી જશે.
હા એ પણ અને મને ઘે પણ ના ભાવે એટલે પણ.
હા પણ તેનો મસાલો સારો હોય છે. ચટણી પણ સારી હોય છે, તો તમે ખાઈ શકો. સમય તો હું તો મજાક કર જેથી વજન વધી જશે એમ ટ્રાય કરી શકાય પણ એકસો ચાલીસ નો ડઢોસો એના, કરતા આપડે ગજાનમાં એકસો પચીસ એકસો પચીસો ના ખાઈ લઈએ?
હા નહી એજ ને તો હું પણ એજ વિચારું. ઉપરથી ગજાનન નો સાંભર પણ બહુ મસ્ત લાગે તાનું.
હા, અને ત્યાંની ઈડલી એકદમ મોટી આવશે અહ ચાલીસ રૂપિયા ની આવે છે, બેનું બેનને બેંગલુરુમાં. અને તેના પર એમ ચટની એમ મોટી ઈડલી ખબર જો એટલી, તમે ઇન્સ્ટા પર જોઈ હશે એવી એના પર બધું નાખીને મસ્ત સાલો બધું નાખીને ચટણી સાથે આપે છે. તે ચાલીસ ની હોય છે.
અચ્છા ચાલીસની હોય?
એમ તો ગજાનનમાં પણ ઇડલી ચાલીસ ને જ આપે છે આઈ થિંક, બે ઈડલી આપે તો.
ઓહ.
પણ ત્યાંની ઈડલી સા ઈડલી ની મજા આવે ચટણી જો ગજાનન માં છે, ને સાંભાર સારું હોય પણ ચટણી કોઈક વાર સારું નાખ કોઈક વાર ને એમ તો સારું હોય જ નહીં પણ તે લોકોના ઢોસા એમ સારો હોય એ તો ચાલી જાય. ચટણી તો અન્નાની જ સારી લાગે સાઉથ ઇન્ડિયન માં
હા ને એજ અન્ના એ બેસ્ટ અન્ના ની ચટણી હોય. ચટણી કોની ભાવે તો અન્ના.
હા, એજ અને એ લોકોને ઈડલી ઢોસા પણ સારા જ હોય છે. સ્ટ્રીટ ફૂડ્સ ના વધારે સારા હોય છે કોઈ કોઈ ટાઈમ મે. ચાલો હું હુએ. બાય તમે મે હું તમારે સા તો આવા માટે રેડી થઈ જઈશ તમે મને ટાઈમ કહી દેજો પછી ફોન કરીશ તેમ.
હા હા સારું સારું ચોક્કસ હા બાય.